હલો.
હા અવાજ આવે છે મિત્ર.
હા આવે છે મિત્રો.
હા શું કરી રહ્યા છો હમણાં.
બસ બેસીને. રાહજમ.
ફ્રી હશો તો થોડો ટાઈમ આપશો મને.
હા મિત્ર ચોક્કસ કહી શકો છો તમે.
આજે આપણે ગ્રામ્ય અને શહેર વચ્ચેની. ની તુલના ની જરાક વાતો કરવાની છે. તો તમે મને સમય આપશો તો મહેરબાની થોડી થશે.
હા મિત્રો ચોક્કસ હું મારી જે મારા મગજમાં જે માહિતી છે. એ તમને શેર કરીશ હુ
હમ્મ તો મિત્ર આજે હું ગામ અને શહેરનું જીવન એટલે કે એની તુલના વિષય પર મારા વિચારો રજૂ કરીશ ત તો આપણને તો ખબર જ છે કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે આપણા દેશમાં ગામ અને શહેર બંનેનું ખૂબ મહત્ત્વ છે ગામ અને શહેર બંનેની પો પોતાની આગવી ઓળખ જીવન છેલી સંસ્કૃતિ અને વિશેષતાઓ છે કેટલાક લોકોને ગામનું સાત જીવન ગમે છે અને મિત્ર જય્યારે કેટલાક લોકોને શહેરની ઝડપી જીવન શૈલીઓની શૈલીઓ પસંદ હોય છે તો બંનેમાં સારા અને પડકારજનક પાસાઓ આ બંને છે તો હું ગામની વાત કરીશ તો ગામમાં કુદરતી વાતાવરણ હોય છે ચારે બાજુ હરિયાળી ખેતરો વૃક્ષો અને શુદ્ધ હવા જોવા મળે છે ગામનું જીવન શાંતિ પૂર્વક છે લોકો એકબીજા એકબીજાને સારી રીતે ઓળખતા હોય છે અને સુખ દુઃખમાં સાથ રહે છે તો મિત્ર તને હું કેવા માંગુ કે હું તો તમે પણ ગામડામાં જ રહો છો રહેતા હશો અને હું પણ ગામડામાં રહેતો છું બરાબર ને મિત્ર
હા મિત્ર
તો આપણા આપણને ખબર કે ગામડામાં આપણી જીવન શેલી શૈલી કેવી ચાલે છે એને કેવી નહી પણ આપણને હજુ સુધી એ નહી ખબર કે શહેરમાં પણ લોકો કેવી રીતે રહેતા હોય છે શહેરમાં લોકો એમ અ ઊંચી આવક વાળા રહે છે કેમ કે આપણને ગામડાઓમાં મળતું વધારે કામ નહી હોતું ને શહેરમાં લોકો નોકરી કરીને ઊંચી આવક મેળવે છે એટલે એ લોકો શહેરમાં શાંતિ પૂર્વક રહે છે ને આપડે તો ગામડામાં મોટા ભાગા મોટા ભાગના લોકો ખેતી કરે છે પશુઓને નાના નાના ધંધાઓ સાથે જોડાય ખેડૂતો આપણા દેશના અન્નદાતા છે એ તો ખબર ને મિત્ર
હા ખબર જ છે મિત્ર
મહેનત કરીને અનાજ શાકભાજી ફળ અને અન્ય પાકનું ઉત્પાદન કરે છે ગામનું જીવન મહે મહેનત ભર્યું છે પરંતુ કુદરતની નજીક હોવાથી લોકો વધુ સ્વસ્થ પણ રહે છે તો મિત્ર તમે કઈ કેવા માંગો છો એમ ગામ અને શહેર વચ્ચે વચ્ચે નુ ડિફરન્સ
હા મિત્ર હું કહુ તો મારા મત પ્રમાણે બંનેની પોતાની એક અલગ ખાસિયત છે હું ગામમાં મોટો થયો છું એટલે ગામનું જીવન મને બહુ ગમે છે સવારે સ સવારે વહેલા ઉઠીયે પછી પક્ષીઓ ન અવાજ આવે ચારે બાજુ હરિયાળી જોવા મળે ખેતરોમાં લોકો કામ કરતા દેખાય અને આખું વાતાવરણ એકદમ શાંત હોયે શહેરમાં બધું બહુ ઓછું જોવા મળે છે અને ગામના લોકો વચ્ચે પ્રેમ પણ અલગ જ હોય છે કઈક લોકો ના ઘરે લગ્ન હોય કોઈ બીમાર હોય કે કોઈ મુશ્કેલીમાં હોય તો આખું ગામ મદદ કરી આવી જાય કોઈને બોલવાની જરૂર પણ નથી પડતી
શહેરમાં તો ઘણી વાર પડોશીમાં કોણ રહે છે એ પણ આપણને ખબર નહી હોય એ સારી બાબત નહી કેહેવાય શહેરની અને ગામના લોકો પાસે એકબીજા માટે સમય હોય છે સાંજે બધા ઘરની બહાર બેસીને વાતો કરે છે બાળકો મેદાનમાં રમે અને વડીલો પણ આનંદથી સમય પસાર કરે છે શહેરમાં તો મોટા ભાગના લોકો આખો દિવસ નોકરી કે ધંધો વ્યસ્ત રહે છે
પણ આપડે જોવા જઈએ તો શહેરના પણ ઘણા બધા ફાયદાઓ છે તમે જેમ કીધું તેમ સારી સ્કૂલો કોલેજ મોટી હોસ્પિટલ મોલ મોટી કંપનીઓ અને રોજગારીની તકો એ બધી ઘણી બધી તકો હોય છે એટલે જ ગામના ઘણા યુવાનો ભણવા અને નોકરી કરવા માટે સેતર પોડ છે અને એ વાતમાં કોઈ શંકા નથી
કારણ કે જો ગામમાં પણ એટલી જ રોજગારી અને સારી શિક્ષણ ની સુવિધા મળે તો ઘણા લોકો પોતાનું ગામ છોડીને શહેરમાં જવાનું પસંદ નથી મિત્ર કારણ કે દરેક માણસને પોતાના ગામ સાથે ખુબ જ લાગણી હોય છે અને મને પણ એવું થાય છે કે હું
કોલેજ લાઈફ જીવું છું તો હું એક શહેરમાં જીવું છું એક કોલેજ લાઈફ તો મને એવું લાગે છે કે આપણું ગામ તો ગામ જ છે પરંતુ મને અફસોસ થાય છે કે આપણા ગામ ગામડા જેવા છેહે ગામડા જેવામાં એજ્યુકેશન નથી અને સારી કોલેજો નથી તો એના લીધે મને પણશહેર તરફ વળવું પડે છે
અને શહેરમાં એક વાત મને બહુ મુશ્કેલ લાગે છે કે સવારે ઘરથી નીકળું તો એટલું ટ્રાફિક આવી જાય રસ્તો ક્રોસ કરવા માટે પણ સમય ખુબ જ વધારે પસાર થાય છે. તો. કોલેજમાં પહોંચતા પહોંચતા તો એકદમ મોડું થઈ જાય છે, અને થાકી પણ જાય લવાય છે, મને સાંજે પાછા આવો ત્યારે લાંબો સમય ટ્રાફિક પસાર થાય છે. અને ટ્રાફિકમાં તો હશે પણ ટામા ટ્રાફિકમાં હોર્ન પણ એટલા બજાવે ને કે વાત જ જવાદે તો એનાથી ખુબ જ વાયુ પ્રદુષણ ખુબ જ વધારે પ્રમાણમાં થાય છે. દિવસ નો ઘણો સમય તો રસ્તામાં જ નીકળી જાય છ, મારો અને બીજું શેર કરું તો પ્રદુષણ પણ કેટલું વધી ગયું છે. વાહનો ન ધુમાડો અને બીજું કે ફેક્ટઓનો ધુમાડો જેમ કે ધૂતેમ અવાજ ઘણી વાર તો ખુલ્લી હવામાં શ્વાસ લેવાની પણ મને મજા નથી આવતી ગામમાં હજુ પણ તાજી હવા મળે છે અને કુદરતની નજીક રહેવાનું આનંદ મળે છે ગામમાં ખર્ચ પણ શહેર કરતા ઓછો હોય છે. જો ખેતી હોય તો શાકભાજી, દૂધ, અનાજ, જેવી ઘણી વસ્તુઓ ઘરે જ મળી જાય છે. શેરમાં દ દરેક નાની વસ્તુઓ માટે પણ પૈસા બચાવવા પડે છે. અને ઘરનું ભાડું, વાહનનો ખર્ચ અને બીજી ઘરની બાબતોનો ખર્ચ વધી જાય છે. તો મિત્રો તમને શું શહેરમાં રહેવાનું પસંદ છે, કે ઘર ગામડાઓમાં?
તો હું તો મિત્ર કહીશ કે આપ તો ગામડામાં નાનાથી મોટા થયા છે, એટલે શહેર કરતા મને ગામડું જ સારું છે, જો આપણે ગામ અને શહેર ની તુલના કરી હતી ગામમાં શાંતિ, શુદ્ધ હવા, કુદરત અને સામાજિક સંબંધો વધુ મજબૂત હોય છે, જય્યારે શહેરમાં શિક્ષ ક્ષણ, આરોગ્ય, રોજગાર, પરિવહન અને આધુનિક સુવિધાઓ વધુ સારી છે. કેમ કે આજના સમયમાં સરકાર ગામ ગામો ના વિકાસ માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે, સારી સડકો, વીજળી, પાણી નું પીવાનું પાણી, ઇન્ટરનેટ, આરોગ્ય, સેવાઓ અને શિક્ષણની સુવિધાઓ ગામ સુધી પહોંચાડવામાં આવી રહી છે, જો ગામોમાં પણ શહેર જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ થશે તો લોકો પોતાના ગામમાં રહીને પણ સારી પ્રગતિ કરી શકે છે. ને આપણે ગામ અને શહેર વચ્ચે ભેદભાવ ન રાખવો જોઈએ કારણ કે બંને એકબીજાના પૂરક જ છે. ગામ ગામ દેશને અનાજ આપે છે, અને શહેર ઉદ્યોગ, વેપાર, અને ટેકનોલોજી દ્વારા દેશના વિકાસમાં યોગદાન આપે છે. બને બંનેના સહકારથી જ દેશનો સર્વાંગીક વિકાસ શક્ય બને છે. તો મિત્ર અંતમાં તો હું આટલું જ કહી કે ગામ હોય કે શહેર સાચું સુખ માત્ર સુવિધાઓમાં નથી પરંતુ સારા વિચારો, મહેન ત, શિક્ષણ, સ્વચ્છતા અને માનવતા ભરેલા જીવનમાં છે. આપણે જ્યા પણ રહીએ જ રહીએ, ત્યાં પર્યાવરણનું રક્ષણ કરવું જરૂરી છે. સમાજની સેવા કરવી અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઈએ. તો મિત્ર આપ આપણે ગામ અને શહેરની તુલના વચ્ચે ચર્ચા કરી એમાં તમે મને આટલો ટાઈમ આપ્યો ત ધન્યવાદ મિત્ર.
હા ધન્યવાદ.